હ
હાલો.
હલો નમસ્તે જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ કેમ છો.
કેમ છો ભાઈ મજામાં.
હા મજામાં મજામાં.
હું પણ એકદમ મજામાં છું બોલો બોલો કેમ યાદ કર્યા આજે
હા તો આજે એક કઈક એવું ઇન્ટરેસ્ટિંગ ટોપિક લઈને આવ્યો છું જે મને યાદ આવ્યો હતો ઘણા ટાઈમ પેલા કે આપણે જે રમત ગમત હોય છે કે અત્યારે બહુ બધું એનું. અત્યારે જો. તાશ હતો પેલાની કમ્પેરિઝનમાં પેલા જે રમત ગમતો હતી ને અત્યારે જે રમતગમતો રમાઈ રહી છે તો બહુ બધો. અત્યારે ફરક તમને જોવા પણ તમે પણ અત્યારે જોતા હશો કે આપડે જે અત્યારે બાળપણમાં હતા ત્યારે જે રમત ગમતો જે રમતા અને અત્યારે જે લોકો પાસે સમય ના હોવાના કારણે અને સમયનો અભાવ છે એના કારણે એ વસ્તુ અત્યારે બધી ભૂસાઈ ગઈ છે એવું કહી શકાય એમ એટલે એ જે કઈક મજા હતી અલગ જ કે જે બાળપણમાં જે આપણે કેટલીક રમતો રમતા અને એમાં પણ આપણેે જે ગવર્મેન્ટ શાળા હોય જે સરકારી સ્કૂલ તો એમાં પણ જે રમતો જે રમાડવામાં આવતી એટલે એમાં જેમ કે ખોખો છે કબડ્ડી છે પછી ગીલી ડંડા છે ગોળ ફેક છે તો એવી ઘણી બધી એવી રમતો જે હતી. એ કઈક રમતો રમવાની જ કંઈક અલગ જ જે મજા હતી એ અત્યારે તો અત્યારના બાળકોને તો એ રમત વિશે વાત કરે તો પણ અત્યારે એમ જ કહી દે છે. કે અમને એવું ના આવડે એમ એ તો કઈક એના માટે કઈક નવું જ હોય છે એમ એટલે અત્યારે બસ મોબાઈલ આપી દો એટલે મોબાઈલ લઈને બેસી જશે પણ એ વસ્તુ એને નથી ગમતી બોલો એટલે આ પ્રકારે અત્યારે તમે જુઓ તો રમત ગમતમાં મને તો અત્યારે ઘણો બધો ડિફરન્સ દેખાય છે તમારું શું કેવું. છે આના ઉપર
હા હા એકદમ સાચી વાત છે તમારી કે તમે જેમ કીધું. કે અત્યારના બાળકોને તો ફોન સિવાય કાંઈ ઇન્ટરેસ્ટ જ નથી એટલે અત્યારના બાળકોનું હું કેવાય ને કે રૂટીન શું થઈ ગયું છે કે બસ સવારે સ્કૂલે જાઓ સ્કૂલે થી પાછા આવો ખાઈ પી સુઈ જાઓ પાછા ઉઠીને ટ્યુશન જાઓ બસ આવીને ઘરે હોમવર્ક કરવો એટલે બાળકનું આખા દિવસનું શેડ્યુલ જ એ થઈ ગયું છે. તો હું તો એજ કેવા માંગુ છું કે જો આપણા દેશ ન બાળક છે જો આ રીતે આગળ નહીં વધે કોઈ બી સ્પોર્ટ્સમાં કે ઓલમ્પિક્સમા તો પછી કેવાય ને કે અત્યારે તો આપણેે ઘણા બધા એવા અચવમેન્ટ કર્યા છે, ભારત કે જે ગિનીસ રેકોર્ડ બી આપે ઘણા બધા અત્યારે નવી ગેમોમા મળ્યા છે, એમ બટ કેવાય ને તો આપણું જે ફ્યુચર છે ને એ પણ કેવાય ને આગળ જતા બઉુ પેલું ધીમું પડી જશે કે જો અત્યાર ન બાળક એક્ટિવ નહી થયા આ બધી વસ્તુઓમાં તો કેવાય ને ભારત દેશ પાત્ર રહી જવાનો છે, એમ અને બીજી વાત કરીએ આપડણે તો એમાં કેવું કે આપણે જયારે નાના હતા ત્યારે સ્કૂલોમાં જે રમત રમાડવામાં આવતી જેમ કે ખો ખો કબડ્ડી તમે જેમ વાત કરી અમારે તો પછી ઘોડા ફેક બી તું ચક્ર ફેંક બી હતુ, પછી પેલ અ કેવાય ને લાકડી ફેક બી હતુ એટલે ઈ બધી અલગ અલગ ગેમો હતી કે જેમા જે બી અમારા ત્યાં સર છે ને પીટી ના અમારો પીટી નો પીરિયડ આવતો શાળામા તો ત્યારે મને સર રમાડવા માટે લઈ જતા મેદાનમા ત્યારે એ બધાને પ્રેક્ટિસ કરાવડાવતા કે તમે આ ગેમ માટે કેવાય ને કે બરાબર છો મને એવું લાગે છે, તો ઈ ગેમ એ લોકો સિલેક્ટ કરતા અને પછી એ ગેમ બધાને વન બાય વન રમાડતા કે જેનાથી શું છે, કે આપને ખબર બી પડે કે કયો સ્ટુડન્ટ છે, કયો વિ અત્યારથી છે એ કઈ રમતમાં આગળ છે, તો એને એ જ રમતમા પ્રેક્ટિસ કરાવાવડાવે જેમ કે શું છે, કે પછી જે જે જિલ્લા કક્ષાએ તાલુકા કક્ષાએ જેટલી બી ગેમો રમાતી હોય, આવી રીતે તો પછી એ લોકોને આમ દર વખતે પ્રેક્ટિસ કર ડાવ અને આગળ લઈ જતા હોય છે, તો હું મારી જ વાત કરુ તો કે અમારે ટીમ હતી ખોખો માં હતા અમે લોકો અને બીજું હુ વાત કરુ તો હુ લાબી કુદમા હતી. તો મને બહુ જ ગમતી એમ લાંબી કૂદ અને ખો ખો તો મારી ફેવરેટ્સ છે, એટલે અમારી છોકરીઓને બે ટીમ હતી તો એમાં ખોખોમાં બી અમે લોકો ત્યાં દર પિટી નો દિવસ હોય એટલે અમે લોકો ત્યાં પ્રેક્ટિસ કરીએ મેદાનમાં અને પછી સર જે કે એ જ ઇન્સ્ટ્રક્શન અમે વાપરીએ તો જેનાથી શું છે કે આપણને ખબર બી પડે કે હવે ક્યા આ દાવો આપવાનો છે કે શું કરવાનું છે, એટલે એમાં મેં બહુ માસ્ટર થઈ ગયા હતા પહેલે જેમ અને પછી અમારું તાલુકા કક્ષા એ અમારી ગેમ્સ આવી કે ચાલ તમારી સ્કૂલ માંથી એક ખો ખો ની ટીમ લાવવાની છે. તો બીજી ખોખો ન ટીમ બીજી સ્કૂલો માંથી આવે તો પછી સામે જઈને. ત્યાં અમારી કમ્પેરિઝન થાય એમ કે બંને ટીમોને સામે રમાડતા તો એમાં બી અમારો ફર્સ્ટ નંબર આવ્યો હતો. એટલે અમે જ વિનર થયા ત એટલે બહ એક સારી વાત છે કે અમારા જે સ્તર છે, એનુ લોકો કેહેવાય ને કે એ લોકો. એટલું બધું આમ સરસ ધ્યાન આપાવડાવે કે કાંઈ બી નાની નાની આપ ભૂલો હોય, ને તો પણ એ આપણને કે કે ના આ ભૂલ છે બસ અહીંયા જગ્યાએ આવું કરવાનું છે જેનાથી શું છે કે આપણને ખબર પડે કે ના સાચી વાત છે, આ ભૂલ છે બીજી વાર આપણે ધ્યાન રાખીએ તો એ ભૂલોથી જ અમે બરાબર શીખીનેજ તાલુકા કક્ષાએ અમે જીતી આવ્યા અતા એ ટાઈમે સ્કૂલના ટાઈમે. અને લાંબી કુદ માં બી મારુ સેકન્ડ રેન્ક આવ્યો. તો કેમકે ફસ્ટ રેંક બી સ્કૂલમાંથી એક હતા પાર્ટિસિપન્ટ એમનો આવ્યો. તો તો લાંબી કુદ બી મને બઉં જ ગમે એમ. અને એવી ઘણી બધી ઝ ગેમો હોય સે કે રમતો હોય છે જે અમારી સ્કૂલોમાં. આમ રમાડતા હોય સે અને આગળના લેવલે લઈ જતા હોય છે એમ.
હા, બેન. બિલકુલ બિલકુલ એલે ઘણી બધી એવી રમતો હોય છે, કે જે આપડા જીવનમાં આપણેે સ્કૂલ ટાઈમથી જ એની શરૂઆત થતી હોય છે કેમ કે ઘણી વાર એવું થતું હોય છે, કે કોઈ બાળકના અંદર ઘણું બધું ટેલેન્ટ હોય છે, પળંતુ ક્યાંથી કઈ રસ્તો, ક્યાંથી જવાનું છે, ને આગળ કઈ રીતે વધવાનું છે તો એ ટેલેન્ટ તો હજી એનામાં ના આવ્યું, હોય એના મા ટેલે પણ કઈ રીતે ક્યાંથી શરૂઆત કરવી, એ માર્ગ બતાવવા માટે તોઈ શિક્ષક ની જરૂર પડ તી હોય સે એટલે શાળામાં જયારે અટલે જ ને પેલા એ વસ્તુ તો પેલેથી હતી જ. કે આ બધી રમતો બધી રમમાડવામાં આવતી જ હતી બાળકોને. પણ એ ખાતર સ્કૂલ ખાતર જ એ રમાડવામાં આવતી હતી એમ. પછી સરકારને એવુ લાગ્યું, કે નહીં કે બાળકોમાં ઘણું બધું ટેલેન્ટ છે. અને આપડણા દેશમાં કઈક એ કરી શકે એમ છે તો આપડણેે હવે ધીરે ધીરે અ શાળાઓમાં પણ આવી બધી કમ્પેરિઝન કરવી જોઈએ, એમ કે જેમ કે કોઈ ગામડું છે તો બે ગામડા વચ્ચે એ બાળકોને મ્મ રમાડવામાં આવે તો એ ગામડાઓમાંથી જે ટીમ જીતે છે તો એને પછી તાલુકા લેવલ ઉપર લઈ જવામાં આવતી, પછી જિલ્લા ઉપર, પછી એ સ્ટેટ લેવલે રમાડવામાં આવે પછી સેન્ટ્રલ લેવલ સુધી રમાડવામાં આવે તો એ પ્રકારે ધીમે ધીમે એ પણ અત્યારે પેલેથી ચાલુ થયું છે, તો એ પ્રકારે કઈ સકાય કે ધીમે ધીમે અત્યારે રમત ગમતમાં પણ લોકો આગળ વધી રીયા છે એટલે એ પ્રકારે ધીમે ધીમે દરેક લોકો એ પણ એટલે હા એટલે આમાં કેવું થાય સે. કે ઘણા વ્યક્તિઓ હોય જે કે રમત ગમતમાં રસ ધરાવતા હોય કે ઘણા ને પછી ભણવામાં પણ ના મજા આવતી ઓય કે ભઈ મારે હવે ભણવું નથી એમ તો પણ એનામાં પણ કઈક મારુ તો એવું માનવું સે કે ગમે તે વ્યક્તિ હોય એનામાં કઈક ટેલેન્ટ તો હોયે જ. કોઈને ભણવામાં હોય રસ કે કોઈને રમત ગમતમાં હોય. તો મારુ તો એવું માનવુ છે કે એના જે ઇન્ટ્રરસ્ટ છે ને એમાં જ એજ હશે તો એને વધારે ફાયદો થશે એમ અટલે દરેક વ્યક્તિને કઈક પોતાની ચોઈસ તો હોવી જ જોઈએ, કે વ્યક્તિને જવું જોઈએ એમાં એમ. એની જાતે જ એમ એટલે પછી અમુક વાર એવું પણ થતું હોય છે કે બાળકને રમત માં વધારે ઇન્ટ્રસ્ટ છે અને પછી અ પઈસાની તંગી ના લીધે પછી આગળ ના વધી શક ક્તુ ઓય તો એ પણ એક પ્રોબ્લેમ થતી હોય સે મલે એના લી જે પણ મને તેવું લાવે છે કે, હા
હું જ અ વાત કરું કે હવે તમે જેમ કીધું, કે બધા બાળકમાં કઈક ને કઈક ટેલેન્ટ કઈક ને કઈક એવું છુપાયેલું હોય છે. કે જે એ લોકો બધી વસ્તુમાં આગળ નથી વધી શકતા પણ કોઈ એક વસ્તુ એ આગળ વધે છે. જેમ કે હું કેવાય ને અમારા ફેમિલી માંથી જ વાત કરું તો મારા કઝિન ભાઈ છે. તો એમને બી નાનપણથી ક્રિકેટનોો બહુ જ શોખ હતો એટલે કહેવાય ને અતિશય વધારે એમ કે જ્યારે બી ફ્રી થાય કે ક્યાંય બી. ત્યારે બી. એની સાથે કોઈ જ મળે ઘરના કોઈ ફેમિલી છે એના કોઈ ફ્રેન્ડસ છે. તો એમ જ કેતા કે ચલો આપણે ક્રિકેટ રમીએ એમ, પણ કેવું કે બધાને ઇન્ટરેસ્ટ ના હોય ક્રિકેટમાં પણ એમને બહુ જ હતો તો એમને પહેલેથી જ એમને ભણવામાં રુચિ ઓછી હતી એમ કે. ભણવામાં એને ફાવતું બી નહી અને એને ઇન્ટરેસ્ટ જ નહોતું કે ભણવા થી શું થવાનું છે અને ઈ પણ છે. કે જે વ્યક્તિ બહુ ભણે છે એ નોકરીઓ કરે છે અને જે ઓછા ભણે છે ઘણો બધો બિઝનેસ બી કરે છે. જે એવું પણ આપણે ઘણા જોતા હોઈએ છીએ. એટલે કેવું કે ભણવામાં આગળ ના હોય પણ એનું માઇન્ડ બહુ માસ્ટર હોય કેવાય ને માસ્ટર માઇન્ડ હોય એ લોકો. કો એમ, તો મારા જે એક કઝિન ભાઈ છે એ બી ક્રિકેટમાં એને બહુ જ શોખ તો એમને મોટા થઈ ને પછી ક્રિકેટમાં જ ટ્રેનિંગ લીધી કે ચલો આપણે જઈએ તો એ વડોદરા સુધી ગયા હતા કે જ્યાં પેલું ક્રિકેટ નું શીખવાડે છે અત્યારે જે આપડા ટીમ છે ઇન્ડિયાની.
તો એ રીતે, બધા ત્યા અમારા મોટા કોન્ટેક હતા રાજકારણ ના ને એ રીતે તો બધાથી કોન્ટેક્ટ લગાવડે હ્યા. અને એમને વાત કરી કે આ રીતે ક્રિકેટમાં શોખ છે. અને એજ ફિલ્ડમાં આગળ વધવું છે તો હવે એના માટે શું કરવું પડે આગળ તો. એ લોકો એ અમને સારું એવું સજેશન આપ્યું કે તમે આ રીતે વડોદરામાં ગ્રાઉન્ડ છે મોટું, તો એમાં તમે પ્રેક્ટિસ માટે અત્યારે મોકલી દો એમને અને પછી જેમ જેમ એનું શું રિઝલ્ટ છે એ મુજબ અમે તમને જણાવશું અને જોઈ કેપેબલ હશે ક્રિકેટમાં રમવા માટે તો અમે તમને સામેથી જાણ કરશું એમ. તો, બસ થોડુંક કેવું કે ત્યારે ઉંમર બી લિમિટેડ હોય કે આટલી ઉંમર સુધી જ આપણે લઈ શકીએ. તો એ થોડું ઉમર માં મને પ્રોબ્લેમ આવી, જે થી અમે ત્યાં લઈ ન શક્યા એટલે એ પણ એક સારું છે એમ. સારું તો આપડે હા. ટોપિક પર મળીએ, અને આ ટોપિક પર વાત કરીને મને બહ જ મજા આવી. તમારી જોડે ઘણું બધું જાણવા પણ મળ્યું.
હા બિલકુલ સારુંજ હા.